હેલો!
હેલો બેન. કેમ છો?
હું મજામાં છું બેન. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે હું ઉનાળા વિશે કરવાની છું. શું તમને આવાજ આવતી છે મારી?
હા આવે છે તમારી અવાજ બેન બોલો ને આગળ
સારું. ઉનાળા એ ભારતમાં મુખ્ય ત્રણ ઋતુઓ છે. જે શિયાળા પછી સુરુ થાય છે. આ ઋતુમાં સૂર્યના તાપ ખુબ જ વધી જાય છે. અને દિવસો લાંબા. તથા રાત ટૂંકી બને છે. અહીં ઉનાળા વ વાત કરું છું, તો ભારતમાં શિયાળા ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ મુખ્ય ઋતુઓ છે. તરાફરતી આવે છે. ફેબ્રુઆરી, માર્ચ મહિના થી શિયાળોની, ગુલાબી ઠંડી ઓછી થ થવા લાગે છે. અને ધીમે ધીમે ગરમીની શરૂઆત થાય છે, હિન્દુ. પંચા પંચાંગ પ્રમાણે. મહાફગડ ક્ષેત્ર અને, વૈશાખ મહિના દરમિયાન મુખ્ય તત્ત્વે ઉનાળાની. ઋતુ જોવા મળે છે. ઉનાળામાં સૂર્યનરા વહેલા ઊંઘે છે, અને મોડા હાથમે છે. જેના કારણે દિવસ લાંબો તો લાગે જ છે અને રાત ટૂંકી થાય છે. નદી, તળાવ અને કુવા માં પાણી સુકવા લાગે. છે બપોરે ગરમ પવન. ફૂકાય છે, જે નામ આપણેે લૂહ કહીયએ છીએ. ગરમી થી બચવા પશુ પક્ષી ઝાડના ઝાપડે અસર. લે છે અને માનવ ઘરમાં પુરાઈ જાય છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો સુધરાવ અને આછા રંગ ના કાપડા પહેરવાનું પસંદ કરે. છે. ઉનાળા માં લોકો ઠંડી. ઠંડા પાણી, આઈસ્ક્રીમ, શેરડી, રસ. અને છાસ, લસી ખુબ જ હસો હસો પીએ છે. આ ઋતુમાં ફળો નો રાજા કેરી ખાવા મળે છે. જે નાના મોટા સૌની મનપસંદ છે. આ સિવાય. તડબૂજ, સાકરટેટી અને ધ્રાસ જેવા- જળયુક્ત ફળો પણ આ ઋતુમાં પુષ્ક પ્રમાણમાં મળે છે. ઉનાળા રઋતમાં હોળી, ધૂળેતી રામ. રામનવમી, હનુમાન જયંતિ અને અખાત્રીજ જેવા પવિત્ર તહેવારો આવે છે. શાળાઓ અને કોલેજ ઋતુમાં વાર્ષિક પરીક્ષાઓ પૂરી થાય પછી લાંબુ. ઉનાળો વેકેશન મળે છે બાળકો મામાના ઘેર છે. અથવા લોકો ઠંડક, ઠંડા પ્રદેશોમાં જેવા, માય માઉન્ટલ આંબુ, સાપુતારા કે, શિમલા ફરવા. ઉપડી જાય છે. ઉનાળો ભલે, એ અદાયક અને સય હ ગરમી આપનારો હોય છે. પણ તે કુદરતના ચક્ર માટે ખૂબ જ જરૂરી છે ઉનાળામાં સખત તાપ ને કારણે હું જ દર ધ્યાન ના પાણી ના પાણીના તળાવ બને છે જે આકાશમાં જઈને વાદળા ભરતે છે. અને ચોમાસામાં અમૃત જેવા વરસાદ લાવે છે આમ ખેડૂતો અને સમસદ સૃષ્ટિ માટે ઉનાળો એ આગની સારા જો ચોમાસાની તૈયારી સમાય છે તમે કઈ કેવા માંગો છો બેન?
હા બેન તમે જે પણ કીધું ને ઉનાળા વિશે તો એ ખુબ જ સારું કીધું છે પણ કઈ કેહેવા માંગુ છું ઉનાળો એ છે ને સમર ગુજરાત ઈંગ્લિશમાં કેવાય ને એ વર્ષની સૌથી ગરમ ઋતુ છે આ ઋતુ માં તાપમાન ખુબ જ ઊંચું ચુ જાય છે અને દિવસો લાંબા હોય છે. અને ઉનાળા વિશે હું બીજું તમને કહું કે તેની તેનું વાતાવરણ વિશે તો બપોરના સમય છે ને ગરમ પવન લૂ ફૂકાય છે આને તાપમાન છે ને ચાલીસ સેલ્સિયસ થી વધી વધુ થઈ જાય છે. ને લાંબા દિવસ શું છે ને શિયાળાની સરખામણીમાં દિવસ લાંબો અને રાત ટૂંકી થાય છે. અને નદી તળાવ અને કુવાના પાણી ના સ્તર નીચા જાય છે. અથવા તો સુખાઈ જાય છે ગુલમહોર અને ગરમાળાના ઝાડ પર, સુંદર પીડા અને લાલ પૂલો જોવા મળે છે. અને એની પછી જો હું વાત કરું તો બજારમાં ભરપૂર પ્રમાણમાં કેરી જોવા મળી છે ઉનાળામાં કારણ કે ફળો નો રાજા જેમ કે કેહેવામાં આવે કેરી તો તે ઉનાળામાં જ આપણને મળે બીજા કોઈ ઋતુમાં નહીં મળે કારણ કે વરસમાં એક જ વાર આવે છે. અને તે ફક્ત ગરમીમાં જ આપણને મળે છે. અને એના પછી હું પાણી વાળા ફળોની વાત કરું ને તો જેમ શેરડી નો ઠંડક આપતો તરબૂજ અ શરીર ને છે ને ઠંડક આપતો તરબૂજ છે. અ સકરતેટી છે. દ્રાક્ષ અને શેરડીનો રસ ખુબ જ જોવા મળે છે ઠંડા પીણાની જો વાત કરુ ને તો લીંબુ સરબત, છાસ, લસી આઈસક્રીમ અને માટલાનું ઠંડુ પાણી દરેક ઘરમાં જોવા મળે છે. કારણ કે ત્યારે ગરમી એટલી હોય છે ને કે આપણે ઠંડુ ઠંડુ ખાવાનુ અ સુવાનું અને ઠંડામાં એસી ચલાવું એ બધું જ અગત્યનું થઈ જાય છે જ્યારે ગરમી એટલી વધી જાય ને કે લોકો બધા બીમાર પડી જાય છે અને ખુબ જ અ તકલીફોની બધાને સામનો કરવો પડે છે જેમ કે ગરમીમાં વધારે પડતું છે ને ઉલટી અને ઝાડા ચાલુ થઈ જાય છે એમાં શું છે કે અ ગરમી વધારે પડવાના કારણે છે ને એ લોકોને આ તબિયત બગડી જાય એટલે આપડે છે ને વધારે પડતું ગરમીમાં છે ને હલકો ખોરાક ખાવો જોઈએ વધારે અ હેવી ખાવાનું નહી ખાવું જોઈએ અને ગરમીમાં જો હું જીવનશૈલીની વાત કરું ને તો તેમાં ગરમીથી બચવા માટે છેને સફેદ અને આછા રંગના સુૂતરાઓ કાપડ પહેરવા જોઈએ આપડા આપડાને બહાર નીકળતી વખતે લોકો ચશ્મા, ટોપી અને મોઢે રૂમાલ કે દુપટ્ટો બાંધેલો જ જોવા મળશે તમને કારણ કે ગરમી એટલી હોય ને કે બધા હેરાન થઈ જાય છે અને અ ગાડી એવું ચલાવવાવાળા લોકોને તો ખુબ જ લૂ લાગે છે. અને એ બધી લુઓ જયારે લાગે તો એ બીમાર પડી જાય છે. એટલે આપણે એનાથી ગરમીથી બચવા માટે છે ને ચશ્મા લગાવી લેવાના, ટોપી પહેરી લેવાનું, મો આડો રૂમાલ રાખી લેવું જોઈએ. અને લેડીસો તો છે ને દુપટ્ટા પણ બાંધી લે છે. અને એના પછી હું વાત કરું ને અ બ પોરે જયારે શાંત વાતાવરણ થાયન ત્યારે બપોરે બાર થી ચાર વાગ્યા સુધી સખત તડકો હોય છે ને તેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો અને શાંતિ જોવા મળે છે તમને કારણ કે બપોરના ટાઈમે કોઈ બહાર નીકળતું નથી એટલું અને પક્ષીઓના માટે છે ને લોકો પોતાની ઘરની અગાસી કે બાલ્કનીમાં પક્ષીઓ માટે પાણી કુંડા અને ચણ નાખતા જોવા મળે છે. કારણ કે પક્ષીઓ બી બહુ હેરાન થઈ જાય છે બધા ખાડા ખાબોચીયા કે તળાવો બધી જગ્યાએ પાણીની અછત થઈ જાય છે અને તે લોકો પાણી વગર બહુ હેરાન થાય છે એટલે બધા સ્થાનિક લોકો જે હોય ને તે પોતાના ઘરો પર, છત પર, છાપરા પર પાણી મૂકે છે. અ તેમના માટે તમે કઈ કેવા માંગો છો બેન?
હા તમે જે કીધું સાચું કીધું અને ગરમીથી બચવાનું જોઈએ. ઉનાળામાં બહુ જ ગરમી હોય છે અને તે ગરમીથી લૂથી બચવું જોઈએ. દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી, ગ્લુકોઝ અથવા શરબત પીવું જોઈએ. બપોરે બિનજરૂરી બહાર નીકળવું વધુ ટાળવું અને બહાર જતી વખતે છત્રી કે ટોપીનો ઉપયોગ કરવો જોઈએ. ઉનાળામાં આપણને ખુબ જ વે- કેશન મળતા હોય છે બાળક માટે આ ઋતુ સૌથી પ્રિય કારણે કે આ સમયે શાળાઓમાં લાંબુ ઉનાળુ વેકેશન મળે છે અને ત્યારે ગરમીથી રાહત મેળવવા લો- કો પ્રવાસ પણ કરે છે. અને ઉનાળામાં આપણને ખુબ જ આનંદ આવે છે. હ અમ આ ઋતુમાં ગરમ અને સૂકા પવનના લુ કહેવામાં આવે છે. ખોરાક પણ બહુજ ઓછું ખાવામાં આવે છે. તમે કઈ કેવા માંગો છો? હલ હાલો.
હા બેન
હા તમે કઈ કેવા માંગો છો?
હા બેન હું તો એજ કહીશ કે ગરમીમાં છે ને વધારે પડતા લોકો છે ને પોતપોતાના ઘેરમાં રહે. અને તાપ થી બચીએ અને પોતાના નાના નાના ભૂનકાઓને ઘરમાં જ રાખે અને તે લોકોને બી બપોર માં બહાર ન કાઢે રમવા માટે તેના માટે પણ ખુબ જ જે અ ધ્યાન રાખે પોતાના છોકરાઓ માટે અને વધારે પડતા ઠંડા પીણા નો ઉપયોગ કરે અને પોતાને શરીર ન ટેમ્પરેચર ઓ કારણ કે ગરમી ક્યારે ક્યારે એટલી બધી વધી જાય છે ને કે આપડે છે ને તેના કારણે આપણે બીમાર થઈ જઈએ છીએ એટલે આપડે બધા એ ધ્યાન રાખવું જોઈએ અને ગરમીમાં આપણને ઘણો બધો ફાયદો બી થઈ જાય છે નુકસનો થાય છે જેમકે બધી વસ્તુમાં ફાયદો નુકસાન હોય છે તેજ પ્રમાણે આમાં પણ હોય છે અને ઋતુ તો ત્રણ હોય છે એ તો બધાને ખબર અ જે શિયાળો ઉનાળો ને ચોમાસું તો હવે અંતમાં હું એટલું જ કેવા કે તમે જે પણ વાતો કરીને મારી જોડે તો મને ખૂબ આનંદ આવ્યો છે બેન આપની મારે હાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર
તમારો પણ ખુબ ખુબ આભાર